હા કઈ નહી આ ખાઈને ચાલવાની કું ગામ. હમ તો શું કરે
કઈ ની કઈ નઈ મમ્મી જમી ને બેઠી.
હ હું બનાવલું આજે મમ્મી
આજે મગ, મગની રૂટલો
હમ્મ
તમે શું ખાધું?
મે આજે ભીંડનું શાક ર ટલી દાળ ભાત
હમ્મ ભુંગરા આપલા કે નહી
ભુગરા ઉડે જ ને જરા કમઠા છે
કેટલું હારું ભુંંગેધાની ખાવાનું મળે, તો સારું જ કે ન
એ જોજું બોર જેતલા પેલા ના લ ના ના
ત તો એટલા બી મલે કે ની યર એટલા બ મલે
હમ્મ એમ હું એટલારું બચાવી્યા કર અઠવાડય અવાડય પહ લીયા ચલેગી કઈ પહોંચી ન
એ થીય જ જાય આપડે પાપડે તોને તો બીજા દાડે પી થઈ જાય ચોમાસાની સિઝન એટલે ભેજવાળું વાતાવરણ હોય ને
હમ્મ
એટલે પોછું થઇ જાય.
હમ્મ કઈ નહી એમાં હુ
ત કોઈ હોટલ લગાઈનો મતલબ હુ
તોને બલું બહોત
એ ને ખાલી કેમ તારે કેટલું સારું હોય એમ બીજું કઈ નહી
હારુંની ઘેર થી ડૂર જવાનું મન નની થાય
હમ્મ
હમ્મ
જમીને નવરા એમ ને
હમ્મ
આઈસ્ક્રીમ એવું ખાવાત જવાના કિ તો
એ એ એવું થોડું ખાવા જો
ભાઈ જાતા, ભી અય ઘેરે નની કે તો અમને શું ખબર પડે હમ
ખોટા ખોટા ખર્ચામાં પડી જહી
બું હારુ
આય બે બે ટાઈમ ટિફિન નહી થયા પડે એક વાર ના પૈસા બચે એમ કરીને જહી પી લ એમને એવું કરું. એ ભૂખા ટની રે પણ હું કે પેલું ઠયુ પેટ પેલું પેટ ભર આ ઓછ પહમાં પેટ ભર ન હવારમે ચાય પી લ એનેવું કરુ
બરાબર
પેલુંથી એક ખાઈ પીને ભૂખું નહીં રહેવાય એ ભૂખું નહી રહેવા પેલું ઓસા પૈસા કરુ
હમ્મ
બે પૈસા બચશે તો મને જ કામ આવશે ભહી
હમ ચલ હારુંને
હ
હમ્મ
હું કહી જીમ પનાઈવ કે
દીદીન ફોન થોડોક સમય પેલા ખાવાની ડિઝાઇન પેલા આવેલા હતા.
હમ્મ
અ સ્કૂલમાં જાય એટલે બહુ થઠાકી જાય.
હમ્મ
પણ આજે તો શનિવાર એટલે હાફ ડે હોય એટલે આજે જલ્દી આવી ગયેલી
હમ્મ
એટલે આવીને એટલે
બરાબર
મેં એને પૂછ્યું મેં કીધું ભાઈ ને મળવા હારું ગેલી પછી કાલે એને ફ્રેન્ડ ને મળવા ગઈ હવે અમને મળવા સારું ક્યા ર આવવાની એમ પૈસુ તો કે જીજ લાવે ત્યારે વરી અ ક
હા
હમ્મ
હે આવ હેટું હ હું, કર
હમ્મ હમ્મ આપડી ઘેર બાજુમાં પેલા દાદા છે તને મસ્ત ઘેર બનાવી ખાય્યું.
હા
એની છોકરી એ બનાવી જાય. લકણ ને એવું કરી દીું બહારથીધ ક દીું હોય. તેવઓ દેખાય એ પણ અંદર જો ખબર નહી. રેતીને કબજે ન બધું લાખડું છેજ, ઓટલા પર પણણ ખંર નહી.
હમ
મે તો ગે નની એ બાજુ એટલા
હમ્મ બરાબર છે, એક બાજુ જંગલ છે, એક બાજુ હાલ પસ્ત છેએ. બજ એટલુ જંગલ ગ વાઘડું એક નાઇક કરી જાય વેકેશન કરી જાય તો કઈ
તો ખબરો પડે એ તો સારું ભ લ ગલી છે, એટલે
હમ્મ ભાઈજ મજવુ હમ્મ
એ આજે કોઈ તારીખ અગયા ને
હા
હમ, મોટા પપ્પા બ ડે
હા, પંડરે કે
જ્યારે, કદાચ વિધિ આવી શકે ઘરે
હમ્મ
એ કેયા કરતી ગેલી, ત તે હમ્મ
હા.
ત્યારે પપ્પા ની બર્ ડે પર બાળક બી આવવાની કેમ કેતી હતી, કે કે જઈને.
હા છ, આવ ને ક્યાંકઈને
હા પપ્પાટ ના પાડ્યા ખરે પણ તે. મેં તો આવાજ જેમ કેતી હતી.
હમ એક તો મનને મને બશે જધ
હમ્મ
પાક હા હાચ.
તો તારે બી ટ્રેનમાં બેસીને આવી રવાનુ પછ, એને લેવા ર ત્યારે બ્યાજ કરવાનું હ જ
એ કેટલા વાગ્યા હ કેટલા વાગે
કો એક વખત દિવસે બી આવતી છે.
એવું કે
હા કેમ કે રાત્રે મોડુ બું થઈ જાય ને પપ્પા ને ઉજાગરો થાય.
હમ.
એટલે દિવસે આવે એટલે પછી મમ્મી અડધિ વ સુધી. તે અહિયાં સુધી આવી રહી જે સુધી મળે. હું પછી મમ્મી લેવા જાય એવું કરે એ લોકો.
મારો એક આઠ વારો દોસ્તાર છે ને તે ટ્રેન માં આવ જાવ કરને બપોરે જાવ મસ્તે ઘર હમ હમ એક ત વરષ આઠ એટલે આપડે ત્યાં દાંડી નઈ બાજુ
અચ્છા એ બાજુ ભાતવું સાંભળેલું
હમ આઠ આઢો આઠ
આઠ અચ્છા એ ભાટ ને આઠ બાજુમાં જશે ત્યારે‌.
હમ.
એને ટ્રેન લાગે એમ.
હા એને ટ્રેડ લાગે એ લોકોને બહુ ડરી આવેલા છે.
હા હા નવસારી સુધી લાગતી હશે પછી તો બસમાં જ જતો હશે.
હમ.
હમ એ સાઈડથી થોડી જ રિન છે ને
હા.
હમ.
હમ. કે હાઈવેનની આ બાજુ અયજો હોય કે હાઈબન તો એની મે નઈ ખબર એમ.
તો એની મે નવસારીમાં એક દરિયા કિનારે ને આપડે કેમ. તીથલ લાગે ને દરિયા કિનારે તેમ એ દરિયો્. એ સઈડ જ ગેલો ને નવસરી બાજુ.
હમ.
તે દાંડી બાજુ એમ
હા.
હમ.
નમસ્કાર ભ હ ડરિયા કિનારા લાગે છે કે
હ જ હતા દાંડી વળિયા કિનારો ગાંધીજી એ દાંડી કુશ કરેલીધી
હમ.
તે અહિયાંથી શરૂ કરેલી નવસારીના દાંડી થી અમને કોલેજ માથી જુવા હારુ બી લઈ ગેલા.
હમ કેવું છે ફરવાલાયક રાશે.
બહુ મસ્ત હમ બધું અપડેટ મે થું કે રીતે પકવે નને એવું બી બધું બતાવે.
જાવા પડે છેટ.
હમ અમને લાસ્ટ ટાઈમ જ લઇ ગયેલા મને ખબર બી નીહતી. એવું બધું છે એમ.
મેં ગોંડેલું છે ને ત્યાં મને પૂછતા કે નવસારીમાં હું જોવા જેવું એમ
હ.
એમાંત છે ચીખલીમાં છે. પછી ચીખડી માં છે ને થોડુંક અંદર જાય ને. પડમ ડુંગરીને એવા ગામ છે કઈ લ્યું એમ.
હા બરાબર.
એટુ બે સેવ કરી મ. મસ્ત પછ તમે સ્વામ મતા સ્વામિનારાયણ નું મંદિર છે. નવસરીમાં નસરી જેટલું અપડેટ નસરી પણ છે એમ.
એટ્યા બહુ મસ્ત. આપણે કેમ અ તમારી ગોંડલમાં કેમ કે મસ્ત ચોખ્ખું હોય.
હમ.
તેવું થાય એકદમ ક્લીન અને બધું દાંડી એ એમણે દાંડી યાત્રા કરેલી ને તેની આખી સ્ટોરી બી બનાવેલી છે એમ આખા મતલબ પૂતળા જેવા મૂકીને ત્યાં બધું લખેલ ત્યાં ગાઈડ બી ખરા એ આપડી સાથે આવે અને આપણને હમજાવે ને બધું ફ્રીમાં. મીઠું કેવી રીતે પકવે એ બી બધું બતાવે એમ.
હા.
આખું એ જે સત્યાગ્રહ કરલો ને એ દાંડિયા. ક જો ને આખું દાંડી કુચ કરી લે તેની આખી સ્ટોરી બી આપણને સમજવે. એ તા ફરવાનું બી બહુ જ મસ્ત
જવું પડે દાંડી.
હમ ગાંધીજી આમ મીઠું પકડે ને તેવું એમ. જથી મીઠું ઉચકેલ ને ત્યાં જ એમનો સ્ટેચ્યુ બી બનાવેલું મીઠું ઉચકેવું.
હા.
હમ. બહુ મસ્ત અમને બીજા સેમમાં જ લઇ ગયેલા લાસ્ટ ટાઈમજ. એટલે વેકેેશન પહેલા એમ.
હા.
મને બી નહી ખબર ઉ ત્યા આટલું બધું અપડેટેજ છે એમ.
મને નવસારી અડધું મહિનાથી જોય લું.
મેં. હા મેં કોલેજ જતી ને બાજુ એટલે મને થોડુંક ખબર પણ ફરવા ત કોલેજ બાજુ કઈ મળે જ નહી. એટલે મને કોઈ જ નહી ખબર એમ હમ.
હ. નવસારી માં એવું કઈ જ નહી મળે આપડે. કેમ ફર વલસાડ દી મસ આડ તું ફરવા જેડ
હા નવસારી બાજુ એમ બી ઓછું જરા આપણને ખબર નહી મળે ને.
હા્ કાલી નિટ જેવું મલવ મળ.
હમ.
બિજે કા ફરવા લ ઈ ગયા તા કોલેજથી.
ત્યાં ગેલા અને સુરત એક કિલ્લો જોવાહારું લઈ ગેલા.
હા.
પછી સુરત ગોપી તળાવ બી લઈ ગેલા સુરતમાં.
હમ.
બસ એટલી જગ્યાએ એ તો છે ને અ શૈક્ષણિક પ્રવાસ હતો એટલે. અને ગ્રાન્ટ છે ને સરકાર આપે એટલે અમને ફ્રી માં હોય એમ.
હમ તે હારું ને
હમ એટલે એ એવા જ એવા જ સ્થળે નજીક નજીક જ લઇ જાય. ગોપી ચડાવતા એમાં આવે નહી પણ તો બી લઇ ગેલા એમ.
હમ અમે લઈજ એન્જિનિયરિંગ વાળા ને કોઈ કંપની માં કેમ
હા કંપની માં વિઝિટ માટે લઈ જ જાય ને.
એ એકવીસ તારીખ નું ટાઈમટેબલ છે ને વિઝીટ વિઝિટ. વિઝીટ એવું લખેલું છે, ત્રણ લેક્ચર તો કોઈ કંપનીમાં લેજા હે.
બની શકે.
હમ.
પૂછી લેવાનું કે એ લોકો કે બી શકે પણ ખબર નહી એમ. હમણાંથી લઇ જાય કે નહી લઇ જાય તે મને નઈ ખબર.
હા.
પણ હમણે હમડે તો. ની લીધટ બી પહી તો લે ઈછા હ એ માટે કેમ કે પ્રેક્ટિકલી જે કરનું હોય ને. તેના માટે એ લોકોને બતાવવા જ પડે કે આવું કર્યું એમ.
હા.
એટલે અમુક સિધી તો લે જવા પડે લોકો.
હ કોલેજની વર્કશોપ ઓફિસ છે ને. ત મો ન મોટા મોટા મશીનને મૂકેલું છે.
હમ.
ન છે ખરું એમ.
હમ.
ટે એલે મિસ્ બધુ પ્રોગ્રામ એવા થ હ ને ત્યારે વો પ આપડે કઈ જરૂર હોય ને રખવા રાખને
બરાબર.
આપડે કઈ બનાવવાનું એ મોડલ. તો તેના યુઝ કરવા દે. બધા ગાડી